હે
હેલો.
હલો, કેમ છો બેન?
મજામાં.
હા હું તો મજામાં, તમે કેમ છો?
તો તમે મને હુંએ બહુ મજામાં છું. હમણાં ઓસો સો જોતી તી એટલે તમે મને ખુબ યાદ આવ્યા આની જે બધી રસોઈ મેં જોઈ તી એ બધું કા તો મારી જે મિત્ર છે ફૂડી મિત્ર. એને ભાવે એવી જ બધી રસોઈ છે કેવી શીખી લીધી. કે તમે જયારે મારે ઘેર આવશો ને, ત્યારે હું તમને એ કરીને ખવડાવીશ. એ માની મેં એક વસ્તુ શીખી છે. ચણાના પુડલા પુડલા એટલે આપડે ઘરે બનાવીએ એવા નઈ, પણ અલગ રીતે આખા પુડલા એમણે બનાવી નાખેલી. થોડો બાજરીનો લોટ નાખેલો અને થોડો રવો નાખે ના થોડું પેલું મેંદા નો લોટ નાખેલો. શું નાખ્યું તું કવું તમને દહી નાખ્યું તું મેથી થોડીક કાપીલી નાખીતી લીલા મરચા કાપીને નાખ્યા તા લીબડી લબરી નાખયા તા અને લાલ મરચાનો ભૂકો નહી પણ લાલ મરચાનો અધચરું ખાંડેલો પાવડર અને ત્યાર પછી છેલ્લો વળ આવે ને એની ઉપર ચીઝ પાથરી દેવાનું. આ હા હા શું સ્વાદ હતો. અને ડુંગળી પેલા લસણ અને ટમેટા એકદમ ચોપ કરી અને ઝીણા ઝીણા ટોળાઈને એના ઉપર પાથરી દેવાના. અનેથી પેલા તમે યાદ આવ્યા. કે આહા હા હા તમે આવો તો હું તમને આજ વસ્તુ બનાવીને ખવરાવીશ. અને બીજી બે ત્રણ વસ્તુ તો તો એવી રાખીશ અને તમે જશો ત્યારે તમારા ફેમિલી માટે સાથે આપીશ. તમારા બાળકોને તો એ વસ્તુ બહુ જ ભાવશે બહુ જ ભાવશે એટલે એટલી સરસ એનું બે કઈ કઈ વસ્તુ હતી. અને એ બનાવીને તમને આપીશ ને તમારા બાળકો જે ખુશ થશે ને તમે શીખવાડો ને તો હું આપણે રસોઈ શો સાથે જોઈશું. એ રસોઈ વાળા બેન છે ને એટલા સરસ તૈયાર થયા હોય ને કે આપણને ખા ખાલી રસોઈ હું આ સાડી લાવીશ હું ઓર્નામેન્ટને સેટ લઈ આવીશ હું એમને જે પર્સ ટીગાડ્યું છે એવું પર્સ હું પણ લાવીશ થાય કે ચાલો હું આવ આવી વસ્તુ બજારમાંથી ખરીદી આવું એટલે આજે રસોઈ શો જોઈ અને તમારી સાથે વાત કરી અને અત્યારે હું ઇન્ગ્રીડિયન્ટસ બધા મેં લખી લીધા છે કઈ કઈ વસ્તુ મારે લાવવી એ હું તમને મેસેજમાં લખી અને તમને પણ હું પોસ્ટ કરી દઈશ તમે પણ એક વસ્તુ હું બનાવીશ ચણાની લોટના પુલા હું બનાવીશ અને અ પાખ વળી ભાખરવડી બની હતી મેં ભાખરવડી પણ બનાવીને ટેસ્ટ કરી છે એવી જ ભાખરવડી તમે હું જોઈશ કે તમે કેવી બનાવી પછી આપડે શા હાજે એક જગ્યા થીડી ચાખશું આપડે મને બહું ભહું ભાવે ભાક વળી અને મારા ખ્યાલથી તમને પણ બહુ ભાવે છે. પછી થોડા વખત પ પેહલા એમણે બુંદી બુંદી નહીં ખારી બુંદી અને ઈય બુંદી તમે ખાઓ આ હા હા મોઢામાં ઓગળી જાય જાણે, ચણાના લોટમાં મીઠું એકદમ મરીનો પાતળો ભૂકો અને દહીંમાં લોટ બાંધવાનો, દહીંમાં ખીરું બનાવવાનું બાકી છે આ હા હા સોડા નાખ્યા વગર ઈ બુંદી એટલી બધી પોચી એને બુંદીનો ખીરું બનાવીને એને ખૂબ ફેટવાનું, ખૂબ ફેટ વાનું ખૂબ હાથ દુઃખી જાય ત્યાં સુધી તમારે ફેટવાનું અને પછી તમે બુંદી પાડો અને ઈ રીતે બુંદી ફરસી થાય. એમાં તમે દહીં, ડુંગળી, લીલા મરચ, કેપ્સિકમ એ નાખી શકો, કોથમીર નાખી શકો ઉપર. ચીઝ પણ ભભરાવી શકો અને એ બુંદીનો કઈ સ્વાદ આવે છે. અમારી દરેક કિટીમાં વિચાર્યું હતું કીટીની બહેનોને સરપ્રાઈઝ આપીશ કે જો હું આવી આવી વાનગી બનાવું છું. તમે શું તમ કેવો તો તમે
મને તો બઉ શોખ છે મને તો દેશી ખાણું બનાવાનું બહુ ગમે ઈમાય મારા હાથની ગિરનારી. ખીચડી. વાહ, તમે ખાવ તો તમે બેહોશ થઈ જાવ એવી મસ્ત બનાવુ છું. તમે દસ દિવસ સુધી માંગો કે બનાવો, બનાવો. અન અને મને તો ગિરનારી ખીચડીમાં હું જાત જાત પ્રકારના શાકભાજી ના ખું છું. બધી જ દાળ નાખું છું. બધી જ વસ્તુ. કોઈ વસ્તુ બાકી જ નહી રાખવાની. અન ઈ નાખ્યા પછી જે એની એમ કેવાય ને કે મા ખણમાં એનો વઘાર કરીએ. જે મસ્ત સ્વાદિષ્ટ લાગે. બાાય ધ વે તમને કેમ ખબર પડે કે હું ફૂડી છું?
ચિત કરીને દર પાંચ વાગે તમારી એક વાત ખાવા વિશેની આવતી હોય અને તમે જે મોઢાનો ચટકારો બોલો તો તમે વાતો કેવી હોય વાહ ભઈ વાહ એમ તમે કયો ને એટલે મને ખ્યાલ કારણ કે મારા ભાઈને આવી ટેવ છે કોઈ પણ વસ્તુ ખાધા પછી મોઢાંનો ચટકારો બોલાવે. એટલે છે. તમારું સેમ એવું બોલવાનું હતું એટલે મને મનમાં ખ્યાલ આવી ગયો તમે ફૂડી વ્યક્તિ છો, બોલો તમારો શું મા મ
હા.
હમ્મ, તમારું અનુમાન સાચું છે. કે મને બધું ખાવા પીવાનો શોખ વધારે પડતો શે. લગભગ મેં જન્મ ખાવા પીવા માટે જ લીધો શ. અને ક્યારેક તો મને એમ થાય છે કે રોજ કંઈક નવું નવું બનાવીને ખાઉ, ખાવ અને ખવડાવો. મલ્ટીગ્રેન ઢોસો મને એટલો બધો પસંદ છે. અને ઈય મેં મારા હાથનો સિંગની ચટણી અને ટમેટાની ચટણી બનાવીને ખાવાની મજા આવે. એક પ્રકારનો હેલ્ધી રીતે અને એક પ્રકારનો ન્યુટ્રીશનવાળો રીતે. જેના કારણે તમે પ્રોટીનએ મળી શકે એ દાળનું. અને ન્યુટ્રીશન પીનટસને કારણે તે પ્રોટીન ખુબ ભરપૂર આવે અને ટોમેટોની ચટણી. સાથે ગાર્લિક ને એવું બધું હોય. એટલે વિટામિન સી અને કેલ્શિયમ ઘણું બધું આપને ભરપૂર મળે. થોડા કાજુ નાખીએ, થોડીક અલગ અલગ બધી વસ્તુઓ નાખીને કરીએ, એની ટોમેટોની ચટણી. કંઈક ગજબ લાગે ભાઈ. મા તો હું વિચાર છે કે તમારી માટે એ બનાવીને લાવો અને ભાખર વડી. ભાખર વડી તો ભાઈ હું ઝીણી બનાવીને લાવીશ હો, તમે મોટી બનાવીને લાવજો. બાકી તમારુ શું કેવું છે?
ચોક્કસ, ચોક્કસ. તમારી મોટી ભ, મજા આવી જશે. અને તમારી રસોઈ ખાવા માટે હું ખુબ આતરુત છું. હુ તમે કઈ ખવ થોડી દોસ્તી ખાવા પીવાની પાક્કી. હું ભાઈ બનાવ ઈ મને હું ફૂડી નથી, પણ મને ખાવું ગમે ખરું, જાત જાતનું ખાવું મારી ઉંમરના હિસાબે. ફૂડી નથી, આવ હોત ખરી. પણ હવે ઉંમરના હિસાબે મને થોડું ખાવાનું મારે માપમા કરવું પડે છે. પણ તમે કઈ કઈ પણ નવું બના વોને તો થોડી અને તમને ભાવ્યુ હશે તો વખાણ પણ ભરપેટ કરીશ. તમે જરાય મૂંઝાતા નઈ મને અ. તે વસ્તુ સચોટ રીતે રજૂ કરતા આવડે છે. રસોઈ શો જોઉં તો હું એક દિવસ તમારો પણ રસોઈ પૈસો જોવા આવે જરૂરી છે, તમે ખા તો હોય જ. તો તમે આજે તમે જો જે ખીચડી તમે કીધી જુનાગઢી ખીચડી કે કઈક ઈ રનારી ખીચડી અને એટલી બધી ગમશે એટલી બ હું ખીચડીની ત્રીસે દિવસ તમે મને ખીચડી આપોને તો હું ખુશ. તો હું તમારો ઘરનું ટિફિન અને મારે રોજ મને ખીચડી ખાવાની મળે એમથી રૂડું છું. શું કેવાનું છે તમારું? બંધાવશો મારૂ મારું ટિફિન ચાલુ કરશો તમે?
પાક્કું, પાક્કું. અમે તો ટિફિનનો વેપાર ચાલે જ છે, તમે તો બહુ આમે કે તમે છઠ્ઠી સા સારી કામ કરે. હોળી તરીકે ઓળખી ગયા, ટિફિન તરીકે ઓળખી ગયા. હ, તમે મને ઓળખી બઉ ગયા હો. તમે સો ખતરનાક માણસ. તમારું શું કેવું છે?
સાવ સાચી વાત છે. આટલું મા માણસને ઓળખવાના છે. હું ઓળખી જઉં. ખરાબ માણસ હોય તો લાંબી વાત પણ ના કરું. પણ તમને તમારી સાથે વાત કરીને મને ખ્યાલ આવી ગયો બઉ ખાવા પીવાનો શોખ છે એની સાથે. તમને વ્યક્તિને ઓખ ઓળખી પણ શકો છો. તમે જે મારી હારે ખૂલ્લા દિલે વાત કરો છો. એની ઉપરથી મને ખ્યાલ આવી ગયો કે તમને માર તમે મને મનથી સ્વીકારી છે. તો આપડા બંનેની દોસ્તી ખરેખર લાંબી ચાલશે. ઉપર પડાતા રહીશું, એકબીજાને ઘેર જતા રહીશું, એકબીજા એકબીજાનું ખાવાનું પહોંચાડતા આપડે પણ ખુશ આપણું ફેમિલી પણ ખુશ એ ભેગા થઈને પિક્ચર ભિક્ચર તો પૈસા નાખીએ ખોટા એને બદલે રસોઈ નું આપડે કરીએ એક બીજા અને આપણા ફેમિલી ને પણ ખબરાય તો આપડેય ખુશ ને આપણું ફેમિલી પણ ખુશ જાત જાતની બનાવીને તમને હું વોટ્સએપ કરીશ, તમે પણ તમારી રેસીપીઓ મને વોટ્સએપ કરજો. આપણે આગળ ઉપર એક બુક પણ બનાવી શકીએ, રસોઈ આપણે પોતાની
રેસી એમાંથી પણ પૈસા ઊભા કરી શકીએ આજે એમ આપણેે ટોપિક પર બોલીને પૈસા ઉભા કરી શકી ઊંભા કરીએ એ છીએ એમ આપડે પોતે જ પોતાની અ અ પાર્લર એમ ગરોળીનું વંદાનું બની શકે. તો આપડે ઘણું બધું આમાં કરી શકીએ આ આગળ શું તમારુ તમે કંઈક વિગતે મને બધું સમજાવો.
મારો મત એજ કે છે જે તમારો મત કેશે કારણ કે તમારી મારી સેન્સ તો એકદમ મળતી જ છે. એટલે એમાં વધારે કઈક શેષ કે વિશેષ કઈ કેવા જેવું છે નહીં. જે તમે વિચારો એ હું વિચારું. કરવા જેવું ખરી એમાં ના નથી. બાકી ટિફિન ખાવું હોય તો આપડે તો અત્યારે બોટાદમાં કામ ચાલે જ છે આવી જજો ટિફિન જમવા
ચોક્કસ ચોક્કસ ચોક્કસ હું પોતે તો તમારું ટિફિન બંધાવીશ મારી બીજી દ દસ ફ્રેન્ડ અબોન ટિફિન સર્વિસ આપે છે. તો દસ બેનપણીઓને હું તમારે ઘેર મોકલી શકું. કે ભાઈ તમારું ટિફિન એને ચાલુ કરો અન ને વિધાઉટ કમિશન કેવું હોય તમે સરસ આટલું જમાડો એ જ અમારા માટે બહુ મોટી વાત છે. તો ખીચડીનું ટિફિન પાક્કું મારી દસ મિત્રોને હું. હું વાત કરીશ બરોબર પણ એ બધાને મચ્છર ની વાતો પિરસ્તા પાછા બધાને આપડી જેમ બુદ્ધિ ના ચાલે મચ્છર ની વાતો માંથી પણ આ નંદ મેળવીશ શકાય.
એકદમ સાચી વાત છે, આપડે તો એવા મોજીલા માણસ છે કે આપડે દર દરેક વ તો દરેક બાબત ઉપર ચર્ચા કરી શકી એમ છે. કારણ કે આપણે નારી છીએ અને નારી કાઈ પણ કરી શકે છે. નારી રચયતા છે એટલી ધારે કરી હકે એટલે એમાં એમાંનો આ એક હિસ્સો આપણેે પણ છીએ તો આપણે થોડું મળતું જોલતું કામ તો કરી જ શકીએ છીએ એ એટલે આપે થોડાક રચનાકાર તો છીએ જ એટલે આપણે મચ્છર ની રચના કરી. અત્યારે રસોયની રચના કરી હવે આગળ જેની રચના થાય એની કરશું. મને ખુબ આનંદર આવ્યો તમારી સાથે વાત કરીને. મને વિશ્વાસ છે, તમને પણ આવ્યો હશે, બાકી તમારે જે કેવું હોય તે કહી શકો છો.
ખરેખર આજ ની આપડી વાતમાં મને બસ પણ આપણે એક બીજાની યારે ચર્ચા કરી વાતો કરી સાંજ આપડી સુંદર બનાવી દીધી અને પેટમાં ભુખ પણ લગાડી દીધી છે. પા આપવા આવવાના ની તો ચલો હું એવુ રસોડામાં જઉં રસોઈ કરું ખરેખર વાતોમાં બઉ મજા આવી બેન તમારી સાથે વાત કરીને મને ખુબ ગયમુ ચોક્કસ આવજો
આવાજો.